હલો.
હા.
કેમ છો.
હ શમ આવશો તમે કેમ છો.
હું પણ મજામાં છું ભાઈ દવે જન્માષ્ટમી નજીક આવી ર ગઈ છે ને હવે.
હા હું તો એકમ છ જન્માષ્ટમી ફવ ફસ્ટ છે.
સેમ મારોબી. લોર્ડ ક્રિષ્ના ન ફેસ્ટિવલ હોવાથી આ દિવસ બહ સ્પેશિયલ લાગે.
બિલકુલ તમે ઘ ઘરે જ તૈયારી કરી દો કે એની.
હા સૌથી પેલા ઘરની ક્લીિનિંગ કરીએ.
અમારા ઘરમાંા મમ્મી એ બધાને જ પ્લેન કરવાનું આપી દે.
હ ફેસ્ટિવલ પેલા ઘર ક્લીન હોવું જોઈએ એને.
હા પોઝિટિવ વાઇબ્સ આવે ને એનાથી.
ડેકોરેશન માટે શું પ્લાનિંગ છે.
ડેકોરેશન માટે ફ્લાવર્સ લાઈટ અને ક્રિષ્ણજી માટે નાનું જૂલ. કોરેશન કરવાનું છે.
વાહ તમે કૃષ્ણજી નું ચૂલું પણ બનાવો છો. હાલલો.
હા અરેક વર્ષ. હર યસ માં અમે લોકો નવી નવી થીમ રાખી.
બઉુ સરસ અમારા ઘન પણ કૃષ્ણજી ને ઝુલામાં બેસાડીએે છે.
ઓકે તોઈ ટાઈમ પર ડેકોરેશન કોન કરે.
મેં અને મારી બેન સાથે મળીને કરીએ.
ના હું પણ મ્મીને હેલ્પ કરી લેઉ છું એ ટાઈમ પર તો.
તમને ડેકોરેશન કરવાનું ગમે.?
હા ગમે ને જય્યારે સ્પેશ્યયલી જયારે ફ્લાવર્સ નું હોય ને ત્યારે વધારે ગમે મને.
મેરી ગોલ્ડ ફ્લાવર્સ બહુ સારા લાગે
ન કલરફુલ લાઇટ પણ બી તો સારી લાગે ને એ ટાઈમ પર
જન્માષ્ટમી ના દિવસે તમે ટ્રેડિશનલ કોટ પહેરો છો
હા હું લેંગા પહેરું છું ને તમે
મેં કુર્તું ને પજામું પહેરું છું
ટ્રેડિશનલ ડ્રેસ માં તો ફેસ્ટિવલની પિનિંગદમ વધી જાય ને?
બિલકુલ!
તમે મંદિર માં જવાનો પ્લાન બનાવ્યો કે નહી?
હા સાંજે ફેમિલી સાથે મંદિર જઈશું
અને પણ દર વર્ષે ક્રિશ્ચનજીના મંદિરે જઈએ.
મંદિરની ડેકોરેશન જોવાની મજા જ અલગ હોય.
હા બની શકે લાઈકસ હોય. ફ્લાવર્સ અને ભજન ચાલતો હોય અલગ જ ફાય આવેય.
ક્રિષ્ણ ભજન સાંભળવા બહ ગમે છે.
મને પણ બહ ગમે ભજન થી માઇન્ડ શાંત થઇ જાય ખબર છે.
તમને ક્રિષ્નાની કઈ સ્ટોરી સૌથી વધારે ગમે?
માખડ ચોર વાલી સ્ટોરી અને બાલક્રિષ્ણની બધી લીલા વાળી સ્ટોરી પ્રસંગ છે મને સાંભાળવાની
મને પણ ક્રિષ્નાનું બચપન બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે.
હા ક્રિષ્ણજી બધાના જ ફેવરેટ ગેમ છે ખબર છે તમને?
હમ કારણ કે એમને હ સ્માઈલ કાાઈન્ડનેસ અને વિઝડમ બધાને ઇન્સ્પાયર કરે છે.
એક્સ્ટલીયા
તમે ફાસ્ટિંગ કરો છો?
હા હું હાફ ડે ફાસ્ટ રાખું છું અને તમે?
મેં પણ ફાસ્ટ રાખું છું અને રાતના પ્રસાદ લીધે પછી જમું છું.
બઉુ સરસ!
જન્માષ્ટમીની તૈયારીમાં બધા ફેમિલી મેમ્બર્સ હેલ્પ કરે છે?
હા પપ્પા ફ્રૂટ્સ લઈ આવે મમ્મી પ્રસાદ બનાવી દે ડેકોરેશન એટલે બધું થઈ જાય.
અમારા ઘરમાં પણ બધા સાથે મળીને તૈયારી કરે.
ટીમ વર્ક હોય ને તો કામ ફટફટ થઈ જાય ને.
બિલકુલ! તમને જન્માષ્ટમીમાં સૌથી વધારે શું ગમે છે?
મિડ નાઈટ સેલિબ્રેશન અને કૃષ્ણજીની આરતી.
મને પણ બાર વાગે હેપી બર્થ ડે ક્રિષ્ના ની ફિલિંગ જ કઈ બહુ સ્પેશ્યલ હોય.
હા અ જાણે ઘરમાં નાનું સેલિબ્રેશન થતું હોય ને એમ ફીલ થાય.
બિલકુલ,
હવે બસ ફેસ્ટિવલ આવવાની રહી છે.
હા હું તો કાઉન્ટડાાઉન સ્ટાર્ટ કરી દીધી છે.
સેમ યર
શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ?
ઓલમોસ્ટ કમ્પ્લીટ છે બસ ક્રિષ્ણજી માટે થોડા ફ્લાવર્સ એડ ફ્રુટ લેવાના બાકી છે.
નહી આજે હું પણ માર્કેટ ગયો હતો.
માર્કેટમાં બઉ પી છે ને?
હા બધી શોપ્સ બધું સરસ ડેકોરેશન કર્યું હતું.
ફેસ્ટિવલ પેલા માર્કેટ નો એટમોસફિયર જ એકદમ અલગ હોય ચેન્જ થઇ જાય પૂરું.
બિલકુલ બધી જગા ક્રિષ્ણજીની મૂર્તિ બધા ડેકોરેશન આઈટમ્સ બધું બહુ બધું હોય.
કલરફુલ જુલા પણ વેચાતા હશે ને?
તમે નવો જૂલો લીધો?
હા બસ છે વુડન જ્વેલરી તો હશે અમે
વાહ ક્રિષ્ણજીને એમાં બહુ સરસ ક્યુટ લાગશે.
ઓપસો તમે શું શોપિંગ કરી ગયા હતા તો?
મેં કુર્તો લીધો ને પૂજાની સામગ્રી લીધી અને મીઠાઈ લીધી થોડી બહુહ
ટ્રેડિશનલ કુર્તા કયા કલર ના છે તમારા?
મારો રોયલ બ્લુ કલર નો છે, અને તમારો ડ્રેસ?
યેલો એજ ફેવરેટ કલર છેને એટલે.
બઉ બ્યુટીફુલ ચોઈસ છે.
થેન્ક યુ.
પૂજા માટે શું શું લીધું?
ફ્લાવર્સ, અગબત્તી, દીયા કુમકુમ પછી તુલસી ના પત્તા. મખ્ખન, મિશ્રી લીધી, અને ફ્રૂટસ પણ લીધા.
અમે પણ ઓલમોસ્ટ બધું જ લીધું છે.
કૃષ્ણજી ને માખન બહુ ગમેને, એટલે માખન મિશ્રી તો કમ્પલસરી લેવીજ પડે.
હા એટલે એમને માખન ચોર પણ કરે છે ને.
હા.
તમે ફાસ્ટ રાખો છો?
હા સવારે ફ્રૂટસ અને જ્યુસ લઈસ ને હવે રાત્રે પૂજા પછી ફરાળી કરી લઈશ.
પણ સાબુદાના ખીચડી અને બધું પુરી એવું બધું ખાવ છું થોડું
મને પણ ફરારી ફૂડ જે છે ને બહુ પસંદ છે.
ટેમ્પલ જવાનો ટાઈમ ડિસાઇડ થયો?
હા સાંજે સાત વાગે જવાના છે અમે તો.
અમે પણ ફેમિલી સાથે જઈશું સાંજે.
મંદિર માં ભજન અને કીર્તન હો ને તો બહુ પીસફુલ લાગે.
બિલકુલ બધા લોકો ક્રિષ્ણાના નામના ભક્તિ કરતા હોય
હા, તમને ભજન એવું બધું ગાવાનું પસંદ છે?
થોડા આવડે છે, પણ સાંભળવાનું વધારે ગમે.
મને પણ.
ટેમ્પલમાં ક્રિષ્ણાજીને નવા કપડાં પહેરાવ્યા હશે.
હા, નાની મૂર્તિને બહુ સુંદર રીતે ડેકોરેટ કરે છે.
મોરપંંખ ને બાસુરી સાથે ક્રિણાજી બહુ બ્યુટીફુલ લાગે.
હા એકદમ.
તમે ઘરમાં પણ ક્રિષ્ણાજીની મૂર્તિ ડેકોરેટ કરો છો?
હા, નવો ડ્રેસ પહેરાવીએે, પછી ફ્લાવરસ માલાને પહેરાવીએ જુલા માં બેસાડીએ એવું બધું.
બહુ સારું ટ્રેડિશન છે.
હા, તમારા ઘરે તો તમારા નાના સિસ્ટરજ કરતા હશેને બધું. ડેકોરેટ
ટીમ વર્ક છે, મેંને મારી બેન કરીને મલીન કરી લએ.
ઓકે.
ટેમ્પલ માંથી પછી શું પ્લાન છે?
પછી ઘરે આવીને ભજન સાંભળીશું, અને બાર વાગ્યા સુધી જાગીશું અમે.
અમે પણ ક્રિષ્ના જન્મની વેટ કરશું.
મીડ નાઈટ સલિબ્રેશનની એક્સાઇટમેન્ટ જ હોય ને.
બિલકુલ
કેનવાસ સ્ટીમમાં તમને સૌથી વધારે શું પસંદ છે?
ક્રિષ્ણજી નું ઝુલા હલાવાનું, અને આરતી કરવાની.
મને પણ, મને પ્રસાદ લેવાની પણ બઉ મજા આવે.
આજની શોપિંગ અને તૈયારી જોયા પછી ફેસ્ટિવલની એક્સાઈટમેન્ટ ડબલ થઈ ગઈ
સેમ સેમ સેમ.
સવારે કેટલા વાગે ઉઠેલા તૈયારી કરવા માટે?
છ વાગ્યા જેવું ઉઠી ગઈ હતી. અને નાઈને કૃષ્ણજીની પૂજાની તૈયારી બી તો શરુ કરવાની હતી ને.
હું પણ જલ્દી ઉઠી ગયો હતો, મમ્મી બધું પૂજા અને ડેકોરેશન બધું કરતા હતા તો હેલ્પ કર તો તો.
ડેકોરેશન પછી તમારું કમ્પ્લીટ થયું કે હવે બાકી છે?
હા, જુલા, ફ્લાવર્સ, લાાઈટ બધું લાગી ગયું છે ને સુંદર દેખાય છે.
વાહ. મારે પણ હવે બધી તૈયારી કરવાની છે, તો હવે હું પણ બધી તૈયારીમાં લાગી જાઉ છું.
ઓકે, ઓકે ત્યાર કરી લો તૈયારી.
તમારું તો બધું ઓલમોસ્ટ થઈ ગયું છે, અમારું બાકી છે.
અચ્છા એવું છે, કરી લો, કરી લો, તૈયારી કરી લો.
હા, હા, હા, બાય.
બાય.